શું કરે છે?
કઈ નઈ બસ જો બેઠી છુ, તુ કે?
કઈ નઈ જો રસોઈ બનાવી લીધી, હવે અગાસી યે શાંતિથી બેઠીસુ.
કે ચ્છા આવી ગરમીમાં રાતે અગાસી મસ્ત તો ઠંડો પવન આવતો હશે નહીં?
બહુ સરસ મજા આવે, એક તો અહીંયા સિટી છે ને, તો મતલબ આખો દિવસ એવી ગરમી થતી હોય બહાર જવાથી.
હમ્મ ન રાતે જ મજા આવે, રાતે બહુ મજા આવે મને તો ઓગાસીએ જઈને બેસવાની.
હા મને બહુ મજા આવે, એટલે જ તો રસોઈ બની જાય
હા.
અહીથી છે ને રોજે રોજ આ ટાઈમે છે ને એક પ્લેન જતું હોય, ને રોજ અહીયા બેઠા બેઠા જોતી હો.
થતી હશે પ્લેનમાં.
એમ તો પ્લેન માં ટ્રાવેલિંગ તો આપને કરતા જ હોય, ને જાતા જ હોય ને.
અ યે પણ છે, પણ રાતે મજા આવે.
હા એની લાઈટસ નહી જોવાની દેખાય ત્યાં સુધી જોવાની મજા આવે, એમ તો જો આપણે નાના હતા ત્યારથી આપને ગમે એટલા મતલબ વધુ એસા પણ થઈ જાય ને તો એ એવું કઈ જાતું હોય ને આપણે ભલે એમાં બેઠા હોય તો એ મ જા હોય જો વાની.
હા એ છે, મને તો રાતે જ બહુ ગમે. ગમે ત્યાં રખડવાનું હોય કે ગમે ત્યાં જવાનું હોય ને તો મને રાતે જ ગમે.
હા તો રાતે જ ગમે ને, દિવસમાં તડકામે કે ને ગમે કે.
ઉ નથી શિયાળો હોય, ચોમાસું હોય તોય, મને રાત તે જ ગમે.
હમ્મ ચાચા ભાઈ ગ તો એમ જ હોય છે, બધાને રાતે જ ગમતું હોય છે અમુક જ એવા હોય છે તડકો ના જોવેએ, શિયાળો ના જોવે, વરસાદ ના જોવેએ, અને રખડવું જોઈએ.
નહી મને તો રાતે જ ગમે છે. હું રાતે કેમ શાંતિ હોય ને બધ તે જગ્યા એ.
હા બટ રાતના છે ને ટ્રાફિક પણ બહુ હોય યાર.
અરે રાતે એટલે એમ રાતે નહિ, રાતે એટલે બાર વાગ્યા પછી રાતે બાર વાગ્યા પછી હાઈવે ઉપર ટ્રાફિક ના હોય એટલું.
ઓ રાતના બાર વાગ્યા પછી માણસ છું કે ભૂત છુ.
નાઈટ આઉટ કઉ છું ભૂત નય.
અરે પણ રાતના બાર વાગ્યા પછી કોણ રખડે બહાર.
અરે, નાઈટ આઉટમાં જ મજા આવે, એમ જ કહ છું બાર વાગ્યા પછી એમ રાતે ટ્રાવેલિંગ મજા આવે ટ્રાફિક હોય રાતે પણ તોય રાતે રાતનું ટ્રાફિક એટલું બધું આપણને નડે નહી, એમ દિવસના ટ્રાફિક કરતા એમ.
સાંજના મજા આવે ખબર હતી. રાતના બાર વાગા પછ મજા આવે, મને ત બીક બીક લાગે છે શું તારાથી.
ના મને ગમે નઈટ ગમે બધાને ગમે નાઈટ આઉટ તો
એતો ગમે રાતના બાર વાગ્યા પછી
હા તો નાઈટ આઉટ કોને કેવાય
આઈ નો નાઇટઆઉટ એમ જ કેવાય યાર મને એવું જવું જવું કઈ નથી ગમતું મને તો બસ શાંતિથી રખડવું બઉ ગમે વોકિંગ કરવી બટ જં ટ્રાફિક ના હોવ જોઈએ.
હમ એ તો થાય રાતે બાર વાગ્યા પછી અને સવારે રાતે લેટ એટલે બાર વાગ્યા આસપાસ એમ બો લેટ એ ની અને દિવસ માં સવાર સવાર મા આપડે જઈએ વોકિંગમાં તો મજા આવે.
તુ
દિવસમાં મજા આવે એમ વેલી સવારે ગયા હોય મોર્નિંગમાં પાંચ છ વાગે એમ તો મજા આવે એમ
હા તારે મજા આવે પાછ છ વાયગા હોય એકદમ ફ્રેશ થઈ જાય
હમ તો રાતે એમ જ હોય ઠંડો ઠંડો પવન જ આવતો હોય શિયાળો ઉનાળો ચોમાસું ગમે એઇ હોય તો ચોમાસામાં વરસાદ આવતો હોય પણ ન આવતો હોય તોની વાત છે.
ત્યાં કવ વરસાદમાં મને છે ને બહાર પગ મૂકવું ગારો દેખાયને પગ મા કાયક થાય
હા વરસાદમાં તો મને ય ન ગમે મારો તો દર વરસાદ આવે ને ત્યારે એક જ પ્લાન હોય કે હું ટીવી ચાલુ કરું કા તો એકાદી સિરીઝ કે મવી ચાલુ કરું અને જોઉં શાંતિથી
અને કઈ ખાવ
હ દેખાવ
જ્યાં જ્યા ભાઈ કે તો મમરાજ ખા
મમરા ખાતી હોય બરોબર છે
હા તમે કેટલી હોત છું
હા મને ખબર છે ત ઓળખશ મને ગમે મને રીતે વરસાદમાં સિરીઝ ને મવી ને એવું વરસાદમાં મને બો વધારે ગમે એમ
અરે તને કહ તું મમરા તો ખાય છે બટ મારા મમ્મી છે ને બહાર વરસાદ થતો હોય ને એમ કે ભજીયા બનાવી સમોસા બનાવીવી એમને ચાલુ જ થઇ જાય.
ઘરમાં ગરમ ગરમ ખાવા મળે.
હા ખુદ તો બહાર વરસાદ જોતી હોય ને બીજાઓને કિચન માં કામે લગાડી દઈ.
અચ્છા એટલે એને ખાવા હોય ન તમને કામે લગાડે એમ
તુ કાય ખુદ ચેન્જ નથી થતી
હેહે ચાલો ચાલો
ચલાવું જ પડે ને નહી, ચલાવી ને શું કરી.
હવે અમે લોકો આવા છે.
હમ્મ ચાલે ચાલે.
હમ્મ. કોલેજ કમ્પ્લીટ કરી.
હા હવે કોલેજ નું પતી ગયું.
અ શું કે કેતી હતી તું.
એજ ભૂલાઈ ગયું.
બહુ સારું બાદામ ખાતી જ એટલે સવારે.
લાગે તો એવું જ છે, પણ ભૂલાઈ ગયું મને ખબર નઈ કે હું કઈક બોલતી તી મસ્ત નું ને ભૂલાઈ ગયું.
હા તો ઓલું બોલવાની ઈસુ ને વરસાદમાં મતલબ ક્યારે મજા આવે સુખાવાનું મન થાય, ને એ બધું એવું જ બોલવાની ઈ
તે પણ ભૂલાઈ ગયું મને.
બો સારું કહેવાય. યાદ આવજો તને યાદ આવશે તારી
હા. કે, બીજું તને ક્યાં જવું ગમે ફરવા?
ફરવાનું તો, અત્યારે ઉનાળો છે, ને
હમ્મ.
મને ઘર મુકીન ક્યાંય જવાનું મન ના થાય, બસ સાંજના અગાસીએ ફરવાનું, મજા.
અને શિયાળામાં?
શિયાળામાં, છે ને તને કહુ એવો ક્યારે વિચાર જ નથી કર્યો, કારણ કે રખડતા જ હોય છે.
હા. બરો બર છે, જો ઉનાળામાં ફરવું હોયને તો એક સજેશન આપું?
બોલ?
છે ને એસીવાળી ગાડીમાંથી વહી જાવાનું. હમ.
ભાઈ, એ સી વાળી ગાડી હોય, તો ઈ કંઈક જ્યાં ત્યાં મંદિરે આપને એકાદ જગ્યાએ ગ્યા હોય, તો પછી ત્યાં થોડીન ગાડી કંઈ અંદર સુધી અલાવ હોય, અમના આપણે સોમનાથ સાઈડ ગ્યા હોય, તો ગાડી પાર્કિંગ ક્યાં ક્યાં ઠેક છે, ખબર છે ને?
હા, એ છે એટલું તો ચાલવું પડે ને, એટલું ય નો ચાલવું હોય તો પછી હજી
અરે, ઓ, ચાલવામાં વાં મેમ સાંભળો વાંધો ચાલવામાં નથી. ઈ વાંધો તડકાનો છે
એટલે જ એક સજેશન હજીએ કાપવું
સો-
પગમાં... ધગે ની એટલે સ્કેટિંગ પહેરી લેવાનું થોડું કોનો લાગે એટલે ચશ્મા અને ટોપી પહેન લેવાની એટલુંય ઘટતું હોય તો મોઢે ચુંદડી બાંધી લેવાની અને હજીય ગરમી એવી થાતી હોય તો પછી ઓલો પંખો આવે જ છે રમકડાં જેવો ટોય ફેન
બરીબર એ વાત સાચી બટ હું કઉું એટલું બધું.. કરી એના કરતા તડકામાં જાવું જ શું કામ
ફરવાના શોખીન હોય એ લોકો માટે છે ને આ તો
બધી વાત સાચી બીમાર થઇ જાય
હું તો આવી રીતે જઉં
બઉ પછન કેવાય તો તો સરકારની લું તો લાગે ને કે વાત કર છે સ્કેટિંગ નહી સોમનાથ સાઇટ એવું કાઈ અલાવ નથી હો મંદિરમાં બહાર ચપ્પલ નહી કાઢવા પડે મોબાઈલ પણ બહાર રાખવું પડે અરે આપડે પેન્ટમાં જે બેલ્ટ પહેરું હોય ને એ હોતન ફ
હા એટલે જ છે ને એવી જગ્યાએ ઉનાળામાં નઈ જવાનું ઉનાળામાં જવાનું ક્યાં બીચ ઉપર
બીચ ઉપર જ હા એ પણ સાંજના
હા સાંજ ના જઈ શકો દિવસ ના ટ્રાવેલિંગ કરીને દિવસમાં તમે આખો દિવસ ફોર વ્હીલરમાં ટ્રાવેલ કર્યું હોય આખો દિવસ તમે કેફેમાં કે એમ ગિયા હોય એમ જઈ શકો પછી તમે સાંજ થઈ જાય એટલે તમે બીચ ઉપર જઓ ફોર વ્હીલ લઈને ત્યાં ફોટાવોટાએ મસ્ત પડી જાય.
વાહ તને તો ફોટોસ નો બહુ શોખ છે કા તને એવી બધી બહું ખબર હોય.
મને બવ જ શોખ છે પણ અને મારી ઈચ્છા છે એવી રીતે કે અમે જઈએ એવી રીતે બીચ ઉપર ને ફોર વ્હીલ ત્યાં પાર્ક કરીને મસ્ત નો ફોટો એક
બસ એક ફોટો બસ?
એક મસ્ત નો એવો ફોટો એમ મીન્સ કે એટલે એક લોકેશન અને એવું એમ ફોટો તો ઘણા બધા પડશે ને?
હા એજ કવું કારણ કે એક ફોટોમાં તો તું એવી બધી ડાય છે નઈ કે એક ફોટોસ પાડીને નીકળી પાછી આવ.
ઘણા બધા ફોટા પાડશું ત્યાં લોકેશન ઉપર ગાડી ઉપર બેસીને પાડીશું.
બહુ સારું બોનેટ ઉપર બેસીને પાડ જે તું.
પાકું પાકું ગાડીની માથે ચડીને પાડીશ.
હા એમજ કરશે બાકી શું ચાલી રહ્યું છે કે. તારી નાની સિસ્ટર શું કરે છે?
ઈ કયુંની તોફાન કરતી તી અને મેં નીચ નીચે મોકલી દીધી મેં કીધું જા થોડીક રસોઈ બનાવવા લાગ મેં કીધું તો એને આવડે રોટલી વોટલી બનાવતા તો બનાવે છે.
અરે સાવ નાની ક્વ છું સાવ નાની.
કઉ છું એનું જ કઉ છું.
એને રોટલી બનાવતા આવડી ગઈ?
તો.
અરે એ તો બહુ નાની છે ને હજુ.
તોય એને રોટલી, ચા, મેગી બધું હાથે જ બનાવે ઈ.
સાચે?
હા સાચ ચે.
આટલી નાની છે ને બેચારિને કામ કયો હો.
એને શોખ છે કરવાનો અમે નથી કેતા કર એમ.
ઓકે.
એ કિચન માંથી ચડીને અમને ન ખબર હોય ત્યારે બધું બનાવી લે ને પછી ચખાડવાઈ આવે કે દીદી જો મે આ બનાવ્યું કેવુંક થયું?
તે તો બહુ સારું કેવાય.
હમ્મ.
સારું કઈ નહી મને છે ને એક બાજુ વાળા આંટી અવાજ દઈ રહ્યા છે. હું છેન તને પછી કોલ કરું હે.
હ ઓકે ઓકે.
કઈક કેન ભાઈ લાઇન.